બોલો બોલો કોઈને આ ખાઈને બેઠા હતા.
ખાઇ લીધું એમને? શું ખાધું તમે આ જ ક સારું બનાવી દીધું છું?
આજ તો ઘઉં રોટલી બટાકાનું શાક.
એવું એવુંને.
હા.
બાટા એવી શાક તો બઉુ ખાધા લાગો?
બઉ એટલે માત્ર દાળ બટાકા.
ફેવરેટ એમ ને? હા હવે શાકભાજી નો પાછો રાજા કેહવાય ને બટાકા તો.
હમ.
ડુંગળી રોની ગયા બટાકા સાખમ તો બટાકા ક્યાંક ને રસાવાળું હોય તો મજાઈ જાય શું કેવું?
હાચી વાત. બટકા હ બનાસ કોઠા બાજુ થી લાયા હોય ને મેઠાઈ એવો લાગે તમને. એ બાજુ બહ થાય અને તને મઠાય લાગ એમ. હમ.
અને હારા એવા હોય બધા બટાકા.
હ મોટા હોય હારા હોય ને આ બાજુ વાપરો ને બટાકા.
બાલાજી વેફર વાળો છેક બાઇ દિશા બટાકા લઇ જાય.
હ હમ લે એ ડીશમ બધા બનાસકાઠા બાજુ થી આવે ને એટલે.
એ લોકો તો કેવું કરે બિયારણાલા ખેતી નાખી સીધે સીધો ભાવતાલ કરી દીધે એલો હોય એમ.
હા, બઉ એ બાજુ બઉ વાવેતર થાય બટાકાનુ.
હા
હમ, કેવું છે વરસાદનું વાતાવરણ?
ઓ સાત કો પડતો નહી હાલ તો
અસ્ તો નહી એમ
બેય ત્રણ દાણા પેલા ગ્રહથી રાતી સારો વરસાદ નું ઝાપટું આ આવી ગયું કડાકા પડાગાને ધીધડી થઈ. એ પછી દ રશ ભાઈ એટલું બધું થયું નહી.
આ બાજુ સુરતને એ બાજુ વધારે વરસાદ લાગે નહી?
સુરત તો ભાઈ કોઈ વરસાદ પડ્યો કોમ્પ્લેક્સો બમ્પલેક્ષસોની અંદર કોમ્પલેક્ષોની અંદર એટલા પાણી ભરાઈ ગયા રોડ ઉપર એટલું પાણી ભરાઈ ગયું હ અત્યારે રાહત કાર્ય એટલું ચાલુ કરી નાખ્યું એનડીઆરએફ ની ટીમો બધું જયું હો ખાસ તો બહુ જ તોફાના એમ બહુ પાણી સુરત તો મહાકાર મચાવી દીધું એમ
આજ હવારેમ જોયો હતો સુરત નો વિડીયો તો કોમ્પ્લેસમાં પાણી જતું હતું, ને તે એમાં તો બે માલ તો બધ જતા તીજા મલા પાખવા આવી,
હા વધારે વધારે કોમ્પ્લેક્ષમાં બવ એટલે સુરત સાઈડ ભય પાઉં નદી ખરી ને ઉપરની નદીઓમાંથી પોણી આવે ને સુરતમાં એટલે પાવું વધારે તો ઈ નુકસાન કરાય એમ હમ્મ, જોવા પડ્યો જબર પડ્યો આ મુંબઈમાં ચેવો પડ્યો, હ મુંબઈમાં રેલવે ઉપર નુકસાન થાહે મુંબઈ માં રેલવે રેલવે બધા ઠપ થઈ જઈ
રેલવે બંધ કરાવી દીધી ને પાટા જ આખા પુરમાં ત્રણાઈ ગયા,
પાટા જ પોણીમાં જ હોય તો તો રેલવે જવાથી ખબર પડે ચી સાઈડ
પૂરા આવવાના લીધે
હા, પુરા આવવા ના લીધે તો બધું રેલવે નું આખું તાસ નાશ થઈ ગયું,
હા,
આ વખતમાં કેવું હો ભય જો વરસાદ પડ્યો ને એ દાબીને પડ્યો, આપડી સાઈડ આવ્યું થોડું પણ એટલું બધું ના આવ્યું,
એ કાતો થઈ જાય ના તો બોલી
હા એક વખત થઇ જતા આ ગરમી નો ઉકળાટ જતો રે હો, ગરમી બરમી આરામથી જતી આમ તો, હમ્મ ગરમી ગરમી ભાઈ જો આ કેવું હો અનિયમિત વરસાદ અનિયમિત તાળો વાતાવરણ ના એટમોસફિયર બદલાઈ જાય ચેન્જીસ થઈ જયા બધા એટલે હવ કશું વરસાદ ન કોઈ જ નક્કી નહી થું પેલા તો અ તો દિવાળી પહી વરસાદ નહી આવતો
અતા બધી ઋતુ ઓ અનિયમિત થઈ જય
સાાચી વાત હે
એ બધું આપવા માટે નુકસાન કરશે આમબા
હમ્મ આપડે આખો દિવસ વાતાવરણ બંધાય વરસાદ નું અને હવાજ આજે વાયદો ચડે એટલે ભાવું બધું વેરાઈ જાય, હમ્મ
હ પેલું પગે વાગી તું પછી હમું થઈ ગયું,
હા એ થઈ ગયું પણ હજુ એક ઓપરેશન બાકી છે, હજુ હળવાની ના કાલી ડોક્ટર
એવ કેટલા ઓપરેશન કરા એમાં?
મારે ચાર
ખતરનાક અકેડીન્ટ
મેન ઓપરેશન એક થયું તું, પણ અને બીજા જે આપડે જ સ્ટેન્ડ થી એમનો લગાઈ તું ને એની ચાલો સ્ટેન્ એ હાડકું જે રીતે હંધાય એ રીતે એનો વતાવવા જાતો અઠવાડિયા અઠવાડિયા બતાવવા જવું પડતું
તા એ તો બતાવતો જવું જ પડે, કારણ કે હાડકું ક્રેક્ટ તૂટી જ ગીયુતું આખું એટલે પછી એનો ભૂકો થઈ ગયો હડકાણ એટલે હ એના કારણે થઈ ને પગ તમારે થોડો ટૂંકો એટલા થઈ ગયો ને?
હા, ચાર ઇંચ ટૂંકો થઈ ગયો હતો તે પાવ એને આટકું હાથોનું તોળ્યું. હ ચાર ઇંચ ખેંચ્યું તું આટકું મારું.
હ હ હલે એ તો થોડું તો પાઉ થોડું એવું રે હાલ તો કુદરતી રીતના શેટ થતા ટાઈમ લેશે જ પણ હા હાડકા ની વસ્તુ જ ભઈ એવી હ ઈ એક વસ્તુ એવી હાડકું એવું કે વંધાય ખરું પણ ટાઈમ બઉ લે હારુ
હાચી વાત પેલા જેવું કુદરતી જેવું ના થાય એમ.
હા એક વખત તૂટીયું એટલે તો પતી જ ગ્યું ઈ તો કોઈ વસ્તુ હ ગમે તે વસ્તુ એક વખત આપડે કંપની ફીટેડ કોઈ વસ્તુ લાયા હોય ને એથી બગડે પહિ એને ખુલાયા પછી ની તો અલગ જ વસ્તુ રઇ
અ હહ ભાઈ એવું ન એવું ના થાય.
હમ્મ અન આતો કોઈ કુદરતની રચના હ આ ઈ ઘડેલી એમાં તો બી એક વખત આઈ ઈ આયુ ઉપરથી બીજી વખત નું કોઈ
હાચી વાત ના કીધું પોચ વરહ હુધી કે હાચવજે ભગ
એવું છે એમ ને બહું તો તો
હાલ કોન હોજો હે થોડો ઢેચણ મ એ તો કે થોડું હેડવાથી આવશે ઉતરશે ને આવશે ને એટલે ઉતરી જશે.
હા એલે કોઈ ખાડ થોડું આ ખાડા માં પગ પડે ને એવું બધું થોડું હા ચવું પડતું હશે નક પાઉ એના કારણે થઈને હોજા આવ
હમ્મ.
હમ્મ.
એટલે આઠમા મહિના ડોકરા કીધું કે આઠમા મહિના બતાવા આવજે
દવા ચાલુ છે કે દવા નથી આપતા હવ.
દવા તો કઈ નહી કો છ મહિના જેવું થિયુ એટલે દવા બંધ કરાઈ દીધી.
તો બીજું તો કોઈ દવા હોત તી જ નહી જનરલી તો ચેવું હોય તમારે દુખાવાની જે હોય ને ગોળીઓ આલ થોડો દુખાવો ઓછો થાય. ઈ બધી ગોળી હોય. અને ઈ એ પઈ શું થોડું ખબર ભઈ એના કારણે થી તમારું કિડની ઉપર વધારે અસર કરે કારણ કે નકરિ સ્ટીરોઈડ આપવામાં આવતી હોય.
હો અ
ના મેં તો જેટલી ગોળીઓ બઉ બધી સીરો તો હારો ભાવતો જ નતો હવ ખહવ ભાવહઅ હવ કોઈ બનાય નહિ આલતુ
કઠોળ હોય ને કઠોળમાં ભઈ મગ છે ચણા છે આ બધું કઠોળ ખાવાનું આવું પગ ભાગ્યો અને ઘી વાળી વસ્તુ વધારે ખાવાની મો ખણ ખાવાનું પછી શું કરવાનું કે આવો શીરો બનાવીને ખાવાનું કે ઇના શું થાય કે જલ્દી હાડકા ને પ્રોટીન મળી રેન અને કેલ્શિયમ મળે એટલે એ બંને વસ્તુથી શું થાય કે હાડકુ જલ્દી રિકવરી કરય ઈમ
તો હ
એટલે આવું બધું શું દેશી ખાવાથી એ ફેર પડે એમ. ખોરાકમાં આમ ઘરનું ઘી હોય તો વધારે સારું રે એમ.
મોખણ ને એવું ભાવતું ની ને ઘરની જ ભેંસ હે બોલો
હ એટલું તો ઘરનું તો વધારે સારું તો બહાર તો કેવું આવે બધું ભેડસેડયું આવ. પણ આપણું ઘરનું પોતાનું ઘી હોય પોતાનું ઘરનું મોખણ હોય ન તો ઈમત વધારે સારું રેય એમ અને એનાથી તમને પોષક તત્વો બઉ મળી રેય એમ એમા શરીરની અંદર બીજા રોગો હોય ને તો એ રિકવરી સારી આવે એમ અને દહીને એવું બધું ખાવાથી તો તમે કેવું હમ દહી ખાવાની બધું સુધી તમા પેટને બેટ ની અંદર તમારે રાહત રહે એમ
હ ના દહી તો ખાવ કો દહી તો ખઉું એટલે મકું દહીમાં બધું વાઈ જાય આપડા કેીમ બધું
હ એ વાત સાચી દહી ને એ બધું ઘણું સારું રહેે એમ ઇફેક્ટિવ હોય એ બધું. હમ
દઈ ભાવા આપડને કી ને એવું તોોલ શું ભવા એ ગોળ હોય ને
ના કરતા તો બહાર ના ખોરાકો તો બીજા તો કશું બાર ના ખોરાકો તો તમે ગમે એમ ખોવા દોય.
હાજી હ હમ અ બધું ગરમ મસાલા આવો થઈ
હાવે નકરા ગરમ મસાલાઓ શું થાય? એ હસી દીદી થાય સવ થ તારે પહેલી તો ગરમ મસાલા તમે ખાઈને આવે ને એટલે એસિડિટી થાય તમે જોજુ કોઈક વખત આપણે લગ્નમાં જમીન આવીશું ને તો પછી સાંજે છે ને આપણને ખાવું શું ભાવશે બા કે શું? તમારે ગરમ મસાલા વાળું ગાધેલું હોય ને આખો દિવસ તમારે એ એના કારણે થઈને તમારા પેટની અંદર તમાર ભૂખ જેવું જ ના લાગે બીમારી એ બઉ આવે એસિડિટી ને બે એસિડિટી ત બાર ના
ફે ખાવા ફક બંધ ચ બંધ છે તેલમાં બંધ. બતા હોય છે ના બનતા હોય આપણા કારણ હમણા એસસીડિટી નથી ઉગડી
પડીકી તો બઉુ ખરાબ આવે પડીકા તો બઉ જ ખરાબ ખરાબ વસ્તુ.
હમણાં કદમ ને એસિડિટી નથી ઉપડી
હા એ થાય જને મૂળ શું થાય બહારનું તમે રોજ ડેલી તમે બહારનું ખા થઈ જ એટલે તમારા શરીરની અંદર એક તો પેલું કોલેસ્ટ્રોલ નોંધવાની ચાલુ થઈ જાય બરોબર તમારી અંદર સાત ની અંદર બીજું બળતરા ચાલુ કરખે એટલે તને એસિડિટી થાય ઉપકા આવે આ બધું તમારે શું રોજની ક્રિયામાં ત ચાલુ થઈ જાય કારણ કેમે રોજ એની વું થઈ ગય એમ. તમાર હવે બીજું ખાવાનું ઘરનું ભાવ હોય ના ભાવ.
સાચી વાત અને તમે પછ ખાઈને થો એટલેછ ખાવાનો તોટલો
હા જે ઓરિજનલ ખોરાક જે ટાઈમેમે જે ખાવાનું હોય ને એ તમે પછી ખાઈ જ ના એટલે એ તો ઘણું ફીર પડી જાય પડી ન બડે આ કેવી થાયયાર ભાઈ પછી એ ના ઉલે પછી તમારેું દૂધ પીવું જ પડે
હા આપણને બાર થી લાગે હારું પર કેવા તેલમાં તળવાનું હોય કઈ રીતે
બઉ બઉ ચેપલી એક એ એ નહી. કેટલા તેલમાં એટલે એક જ તેલમાં જેટલી વખત અતું હોય એક એક ઓરિજિનલમાં એક એક વખત તેલ ની અંદર તમે કોઈ બી વસ્તુ તમે કરે પણ તળો ને તો તળેલી વસ્તુ તમારા તેલ ની અંદર એક વખત અથવા વધુમાં વધુ એની અંદર બે વખત તળ ગાય. પછી એ તળેલું તેલનો ઉપયોગ તમે ના કરી શકો એમ જો તમારા સ્વાસ્થ્ય માટે વ્યવસ્થિત રાખવુ આ તો શું એક ના એક તેલમાં જો કાળું ના પડી જાય ને તોધી તિલ રિપીટ કરતા જ રહી ને બડર જ ના એમ
તો બોલેલું હોોલ હોય ને એ રીતનું ના થાય ને તો કરી હ એ ન જવા પડતા હવે આપડે ઘરે ઘરે લઈએે ને તો એક એક વાર વાપરીએ ને તો ચવુ થઈ જાય ત આપડે બીજી વાર નઈ વાપરતા એને અને આ તો ભલેકા બનવામ તો શું હોય કે વારંવાર એનું એજ યુઝ કરતા હોય.
એમનો તો શું હોય એમનો તો બચાવવાનું સસ્તા પાંચ રૂપિયા ના પેકેટ ની અંદર હોગ્રો દસ ગ્રો મા દસ ગ્રોમમાંને પવાયશું માલ મટીરિયલ પેકિંગ કરવાનું. ટ્રાન્સપોર્ટેશન કરવાનું આ બધ આી પ્રોસેસ હોય ને એ કઈક તો પૂછાવું પડે વ્ચે ડીલર હોય બછી દુઃખ દુકાન ની અંદર આવે ને દુકાન વાળો બે રૂપિયા ક બે પૈસા કમાતો કોઇ દાન ધંધો કરતા હોય ને
હાચી વાત
હમ એમાં તો બહ કાઠું પડી જાય
હા નાના નાના છોકરાને ખાતા હોય તો નાજ ખવાય
હમ હ
અમણા હૃદય ના રોગ નતા આયા સાહિંઠ છોકરાના
હા પેલા બનાકાંઠામાં નહતું આવ્યું કેટલું મોટું આયુ હતું પણ એમાં અંદર શું કે ડોક્ટરોને શુ સૂચન આલ્યું તું કે પડીકાા ખાવાથી જ થાય હવે કે નાની ઉંમરના વયના હોય ને એની અંદર જ થાય આવી વસ્તુ
સાચી વાત નાના છોકરો અત્યારે બઉ જ એટલે અને આ પડીકા ઉપર જ જીવતા હોય
હમ્મ બારનું તો બઉ અવોઈડ કરવું પડે.
હા.
હમ્મ
કોલેટર તો બંધ થાય તો હારૂ એમ
સાચી વાત આપડે તો આપડે હાછવરાવું પડે છોકરાને બૈરા. હમ ઘરનું તારેમ કોઈને ભાવતું નઈ કારણ કે બધાને કેવું હોય
હાચી વાત
ચટાકેદાર હોય ને એવું જ બધાને ખાવું આપતું હોય
બાજુ મેં એક ભાઈ રહ્યા ને એમને શું એમને નાની છોકરી હે ને તે જો તે જન્મી ને ત્યાંથી એની નજર ની હોવામાં પડે કોઈ પૂજા અમને નહી બતાઈ
હા હા ઘણા એવું કરતા
હા જયોતિ અને ડોક્ટરે કીધું કે આ સુકું પડે એવુ થાય ને એવું તરત દાખલ થવું પડશે
હવે એ છે જન્મ્યો એટલે એ વખત તે જ એવું થાય કે અજન્મા
કોક કઈ છોકરું લઈને આવ્યું હોઈને તો એ બતાવતા જ નહીં પૂરે પૂરું એ છોકરાંને
હા ના જ બતાવે ને નાના બાળકને તો શું ખબર પડે એ તો તરજ જીદ જ કરવાનું જીદ કરે એટલે કે લઈ આલો એટલે લઈ આલો કારણ કે નાના બાળક ની અંદર એટલી સમજણ શક્તિ હોય જ ને કે મારા પડીકું ના ખવાય મારા પડકું ખાવાથી વગર કે ઉંમર થશે પછી એને ખ્યાલ આવશે કે મારા વસ્તુને